હલો હા હલો. આવે અવાજ આવે હા બોલો બોલો.
શું ચાલે ભણતી છે ને. અ હા હા.
જમી લીધું તમે.
હાવ.
એવું અહીં કાં બહાર નીકળ્યા.
હોવ બાર નીકળ્યા.
હમ્મ બરાબર-બરાબર. શું ચાલે બાકી બીજુ બધું.
બસ શાંતિ.
એવું.
હમ્મ. પેલા એ કરીને આવ્યુ કરીને એમાં . છ વાગે નીકળ્યા . .
બાબુનુ.
હલો.
હઉવે.
ઓકે.
હવે આ ઉપાડીશ તો પેલો કટ થઈ જશે ને.
ખાઈ છે. જા ઝખ મરાવ. . . દશ તાલુ.
ગાજે ગયો નઈ નકુલ ને એ લોકો નહીં આયા.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
ઓ ભાઈબંધંધો નઈ આયા. કોઈ નહી આયુ બરાબર-બરાબર. લાવું હે કંઈ.
. . કોલ લગા.
વો રાહુલ ને. શું ચાલે.? એટલે આ બધાને ફોન જ ઠોકઠોક કરે છે. કેમ સુ થયો?
ઓલાવે હલો! હલો હલો! હલો? નહી આવતો?
હલો, એલે આને જ છે. હલો,
હલો!
હલો!
હલો, હા બોલો? એ ચાલે? હલો! હલો,? સમજ નહી આ રહા હે.
હા
હા બહુ ક
બહ કમ આવા હલો?
હા બોલ્યો?
જવાનું કડોદરા જવાનું? હલો વડોદરા જાવાનું કાલે આમ?
થોડા વડોદરા જાનું કાલે એવુ?
હા
નાન નઈ જવાનું. તમારે શું ચાલે સટડી?
સટડી હા.
કયા કડી?
તકડી. અ આપડે અહીં જ તો, નથી આવતો.
સાણી ચાડી
ચ
હલો! હલો!
હલો હલો?
આવાજ નહી આ રા હૈ? આપ થોડા જોરસે
આવા છે અવાજ?
હા હા
આયા આયા બરાબર તમારે શું ચાલે સ્ટડીનુ?
મારા બિઝનેસ ચાલે.
બિઝનેસ છે એમ હ બરાબર. સેનો બિઝનેસ છે?
ટ્રાસફર નો
બરાબર, ટ્રાન્સપોટનો એમ તો ક્યાંક
હમ.
ક્યા ક્યા ટ્રાસપોર્ટ કરો.
સબ કુછ.
હા.
બધું જ બધું જ.
બધું જ ને કેટલે સુધી ગમે ત્યાં કરો.
ગમે તે ઓલ ઈન્ડિયા.
ઓલ ઇન્ડિયા બરાબર હમ હમ. સરસ સરસ સારું ચાલતું હશે ને.
મસ્ત આરામથી.
એવું.
હા.
હ બરાબર છે. ક્યાં ઘર તમારો ઓફિસ ક્યાં છે ટ્રાન્સફટ.
એક અમદાવાદ છે એક વડોદરા છે.
હા હા બે બે ઓફિસ છે સુરતમાં હો પણ હા બરાબર.
ચોથી ઓફિસ ચાલુ છે ચોથી મુંબઈ માં ખૂલશે.
હા પ્રાણીઓ તમારા હાથમાં છે.
બધી બધી ચારે ચાર ર ચો આથી ખુલસે ને.
બરાબર.
એક મહિનામાં રેડી થઈ જશે એટલે ચોથીએ ચાલુ થઈ જશે.
એવું છે. હમ હમ બરાબર.
તમારે આવું હોય તો આવી જજે નોકરી બોકરી
એવું.
હમ.
હારું હારું હેળો ને જીબીએ.
સ્ટાર્ટિંગ પગાર પચાસ.
આ ગુપૅ મા મેસેજ જો આ કરે એ કોનો આયો. કક્ષાયા આ ભાઈ બનનો. કોઈ ફ્રી છે કોઈ ફ્રી છે મેસેજ કરે.
ચા. ગરબા બરબા ચાલુું તમે બાજુ.
ના ભાઈ અત્યારે ક્યાં ગરબા હા. અત્યારે કઈ ગરવા.
ગરબા વાગે છે ને ગરબાનો અવાજ આવે છેને.
એ તો અહી એક ભાઈબંધ રીલ જોયે છે આમાં. હમ ગરુડ. ચલેથીથી ઘાધરાવાડી રે બીજા બોલ. આઉ સે ખબર હે હોવે પિક્ચર આ હજુ આવ્યું નહી લે એટલે આવશે પિક્ચર સે સિરીઝ નહી. પિક્ચર બના બધા જુના પાછા આવવાના એવું છે પેલા સિઝનમાં બોલા તમે જોયું મિરજાપુર જોયું તમે.
હ જોઈ કાઢી યે હવે આવશે ને નવી સિઝન.
સિઝન નહી પિકચર આવાનુ હલો હા. હા. પિક્ચર આવવાનું છે સિરીઝ નહી હા. ના ના આ પિક્ચર આવશે આ.
એવું છે એમ.
હમ.
થિયેટર માં આવે તો મજા આવે.
એ ખબર ની હવે થિયેટર માં તો કદાચ ની આવે લગભગ તો. કેમ કે સેન્સર અલાવ ની કરે ને ગાળો ને બધું. બોલતા હશે એટલે ઓટીડી પર જ આવશે લગભગ તો.
હારું કેવાય ને.
આ હા
હારું મળ્યે
હા આડ મળ્યે ચાલુ હોયને